હેલો હલો
હલો
અવાજ નથી આવતો તારો.
આવે છે?
હલો હા
હલો
હા ઓછા આવે છે.
હ અવાજ નથી આવતો. ઓછો હલો હા હવે આવે છે.
અચ્છ.
હા હા શું કરે છે?
બસ એજ અસાઈનમેંટ લખુ છું.
અચ્છા તો ફરવા ગઈ હતી ને? તુ ફરવા ગઈ તીને થોડા દિવસ પહેલા?
હા આપણે
હા મજા આવીવી હતી.
હા બઉુજ મજા આવે છે.
મંદિરે દર્શન કરયા ને ફ્રરયાને. મજા આવી ગઈ.
હા થોડો માઈન્ડ ફ્રેશ થઈ ગયો.
હા એ જ હું તો એટલા દિવસ થી ટ્રાય કરતી હતી કે ક્યાં બહાર જઈએ બહાર જઈએ. ફાઈનલી જતારાયા. બહાર ફરીયે થોડો ટાઈમ તો આ માઇન્ડ ફ્રેશ થઈ જાય સારું લાગે.
હા એજ.
જવું જોઈએ આમ મહિને મતલબ બે મહિને ત્રણ મહિનેમ એક વાર જવું જ જોઈએ.
એ આપણે પાછું પ્લાન કરીશું.
હા માઉન્ટેન્સ ને હોય તેવી જગ્યાએ જવું હોય તો સારું લાગે.
હા ઉતરસંડા રોડ કેટલા સારા હતા.
હા એજ ને હું તો બસ એજ જોતી હતી મને આવ જ બધા મને બઉ ગમે એ બધું.
નેક્સ ટાઈમ આમ સુ કેહવાય માઉન્ટેન્સ ને હોય સાઈડ જવું છે મજા આવે.
હા
કઈ નઈ જઈશ હા એજ ને. કાર ની પ્રોબ્લેમ થઈ ગઈ હતી.
ખુબ સારું.
કાર ની પ્રોબ્લેમ પણ થઈ ગઈ હતી.
એજ.
હા એના લીધે બધાનો મુડફ થઇ ગયો હતો. કઈ નહી હલો હ તારો અવાજ નથી આવતો.
કઈ નઈ એટ ધી એન્ડ આપડે પહોંચી ગયા બોવ.
હા એજ એ. હા હલો હલો કારો અવાજ નથી આવતો.
હલો..